હેલો જી
બોલો
હમ્મ આવળે કયા ટોપિક ઉપર હતા
સ્કૂલવાડા ટોપિક ઉપરતાં
તમે એટલી સરારત કરતા હતા કે સ્કૂલ માં પણ સસ્પેન્ડ અને કોલેજમાં પણ રપે પેન વાવ
હા તો થોડુંક તો કરવા જ પડે ને એન્જોય હવે મને પાછા થોડા સ્કૂલ ના દિવસ કોલેજ ના દિવસ મળવાના છે
વેરી ડેન્જર ગલ્સ
કોડ થોડુંક બગાડવામાં કંઈ પ્રોબ્લેમ નહીં એ પછી બહુ વધારે નહીં થોડુંક તો ચાલે હવે
હ એટલું તો પછી જોવે જ
હા એમ
હમ્મ
તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી
છેેને છેેને
હે કયા સ્ટેન્ડર મા ભળે છે
હમ્મ ટેન્થ
અચ્છા બરાબર છે
હમ્મ
એનું પણ બોડ છે તારું પણ બોડ છે
હા
હમ્મ
એતો ચ
તો તારી તારી તારી ઘરેને એમ ખબર છે તારા પેરેન્ટ્સને
ના મમરા ભરાવા છે ઘરના પાય
મજા આવશે સ્કૂલમાં ટીચર્સ ને
હમ્મ ના કોઈ ને ની ટીચર લોગ સસપેન્ડ કરી નાખે.
બરાબર
તમારે હતો.
સ્કૂલમાં તો નહીં હતો ના ના ના.
તો કોલેજમાં.
ને એના સાથે જ અત્યારે મારા એંગેજમેન્ટ થઈ ગયા.
ઓહ તો તો લોયાલીટી.
યસ.
અ યે એ નહીં આવે એપ્લિકેશન વાપરત એના જોડે નહી ટાઈન્સ
હું ને જોડેલી પણ અત્યારે એનું શું છે.
હમ્મ.
એ બિઝી છે મતલબ એનું બિઝનેસ છે પોતાનું. તો આખો દિવસે એ કામમાં જ હોય મારી સાથે એમ નોર્મલ વાત ની કર તો તો આમાં તો શું જ વાત કરશે.
ઓ એવું એમ હું મારે તો સા સ્કૂલમાં ઇન્સ્ટામાં વાત થાય બાકી તો સ્કૂલમાં તો એટલુ ની થતી.
સરસ કેમ સ્કૂલમાં બ્રેક નહીં હોય.
અરે અમારે સાહેબુ તો એક એક રૂમ રૂમ બેઠા હોય એ જ નોટિસ કરતા હોય કે ચારે આ પકડઈ
બરાબર છે અમારી સ્કૂલમાં પણ આવું જ હતું.
આ હમણાં એક છોકરો પા પકડા નો હતો તો એના પેરેન્ટ્સ બોલા એલસી આપી દીધું અને એને માર્યો તો નખો પ્રાર્થનામાં.
હે એ.
હા વેરી ડેન્જરસ ટીચર.
સરસ.
હમ્મ એમને એમ નીક ને એમ ભૂંડ નઈ આપ્યું હોય.
શુંજ કેવું અવે અમે અમારું તો અવે અમારા ફ્રેન્ડ લો લોકો ના હતા ને બોયફ્રેન્ડસ
હા.
તો અમે શું કરતા
હમ્મ.
અવે આ કોઈ કોઈ મળવા જાય ને બ્રેકમાંને એમ
હમ્મ.
તો એ લોકો ક્લાસમાં જાય ને તો અમે બહાર ઊભી રહેતા ને અમે જોતા કોઈ શર્ટ એને આવે તો એ લોકોને ઇન્ફોર્મ કરીને બહાર બોલાવી લઈએ.
સપોર્ટ સિસ્ટમ
યસ.
અમારે તો એવું નઈ હોતું. અમારા સલાહ ફ્રેન્ડો સાહેબ ને ટીચર ને હાથ ભાડજે તો. ભેગા રઈને માર ખવડાવે.
એવા ફ્રેન્ડ હોય ને એ એજ પ્રોબ્લેમ કરાય બા કિ કોઈ સપોર્ટીવ હોયને તો
હામ હામ. તમારે સારું કેવાય. કોલેજમાં બધા કઈ મજા આવે કે ઓમ જ પડી જાય કોલેજમાં કઈ સાચી વાત.
હવે મજા તો આવે તારા ફ્રેન્ડ સર્કલ પર ડિપેન્ડ કરે એ લોકો કેવી રીતનું એન્જોય કર હોય છે, અમુક એવું હોય ને ભને શ્રી લોકો જે લોકો લોકોને બસ ખાલી ભણવામાં જ ઇન્ટરેસ્ટ હોય.
યાને એને હું દૂરથી સલામ કરું.
એવા ફ્રેન્ડ હોય તો પછી તું એન્જોય નહી કરી શકે.
હા એવા ફ્રેન્ડ બનાવા જ નહી.
હ બનાવવાનું જો એમાં શું હોય. એવું જ એવું જરૂરી નહી હોય ને કે તું એક જ એક જ ફ્રેન્ડ સાથે ફ્રેન્ડશીપ રાખી શકે એવા ફ્રેન્ડ બી રાખવાના એ અલગ રાખ હોળાએ એ બસ ખાલી ભણવાના કામ માટે રાખવાનું કે જયારે તેને કઈ કામ હોય. સ્ટડી ના રિલેટેડ, ત્યારે તને એ લોકો બી હેલ્પ કરી શકે ને. નજરા એ જયારે તને એન્જોય કરવું હોય ત્યારે પેલા હોય ને બીજા વાલા.
હમ સરારતિ.
એવું રાખવાનું.
હા ટાઈમ ટાઈમ પે ડિપેન્ડ કરતે.
હા હા
હમ. તમારા ફ્રેન્ડ લોકો માને કે આ વાત કરવાના પૈસા મળે?
નહી માને કોઈ પણ નહી માન તું.
મારે ફ્રેન્ડ લોકો યકીન જ નહી કરતા કે આવું હોય જ ને.
હા બધા એમ જ કેહે છે કે બસ ખાલી સ્કેમ હશે.
હ
ફ્રોડ હોય એ બધું હોય એ બધુંમાં નહીં પડ્યા કરતું. હ
પેલા એક એપ્લિકેશન આ ત ખબર ધનદાતા નામ ઓલું હતું?
ના.
પૈસા આપડે અંદર નાખા ને તો મહિનામાં ડબલ થઈ જાય.
હા.
તો ઓય મારા કાકાના છોકરા હતા ને તેમને કરોડો એકને તો બે કરોડ ગયા હતા એમાં.
હમ.
હમ બધાને લાખ ત્રણ લાખ ચાર લાખ એવા એવા પૈસા લૂંટાના હતા.
પછી?
એટલે એમાં કેવું હતું પેલા એને પૈસા આપ્યા ડબલ કરીને એટલે એની બી વધારે નાશ લાલસ કરીને. એટલે પછી ઈ એપ્લિકેશન બહુ બધા પૈસા નાખી દીધા ને બધાને એટલે એપ્લિકેશન રાતો રાત ફ્રોડ કરીને ઉઠી ગઈ.
જો એવુંમાં પડવાનું જેમાં છે ને આપણા પૈસાની જ હોય ને એવું કઈ હોય ને આપડણે રન કરી શકીએ ને લાઈક આ એપ છે. એવું કોઈ હોય ને તો બરાબર છે પણ, જે એપમાં તું તને કંઈ નહી મળતું હોય ને એ લોકો તારા પરથી પૈસા લઈને તેને ડબલ કરી આપે. પછી તને કઈ કે કે તું આટલા પૈસા નાખ પછી એની બેટ લગાવ. એવું કઈ હોય ને એ બી એપ્લિકેશન મા નની પડવાનું કોઈ બી દિવસ. એ ફ્રોડ જ હોય છે.
હમ, મેં તો સ્ટોક માર્કેટ પણ ચાલુ કર્યું હતું લેક હાલ થોડી દેર કે બંધ કર્યું, હવે ભણવાનું પૂરું થાય એટલે થોડું સ્ટોક માર્કેટ પણ શીખવું છે.
હમ યુટ્યુબ પર શીખી લેવાનો.
આવડે છે સેવી પસેન્ટ જેવું આવડે છે.
તને ઇન્ટરેસ્ટ હોય ને તો તું એના ક્લાસ પણ લઈ શકે સારું છે અત્યારે. મતલબ ફ્યુચરમાં તને સારું મળી શકે નથી અગર તને ઇન્ટરેસ્ટ હોય ને તો તું એ ફિલ્ડમાં જઈ શકે.
હા મને એમાં બહુ ઇન્ટરેસ્ટ મારા ફ્રેન્ડ લોકોને પણ ઇન્ટરેસ્ટ.
મારો એક ફ્રેન્ડ છે, કોલેજનો ફ્રેન્ડ છે.
હા.
એ છે ને બી બી એ કરતો ને મારી સાથે ત્યારે એને બી એવું બો એને એનું દિમાગ પણ એમાં બહુ ચાલતું એમ.
મારે પણ એમાં બઉ ચાલ લીધી મે સ્ટોક માર્કેટમાં.
તોવા તું એટલે કોલેજ ચાલુને એનું સ્ટડીમાં એટલું ધ્યાન બી નહ હતું તો એણે છોડી દીધું હતું. અત્યારે લઈ સ્ટોક માર્કેટમાં જ કરતો છે બધું. પણ એ અત્યારે એટલું સારું અર્ન કરતો છે ને પોતાની કાર લઈ લીધી. પછી ઘરને બધું કામ કરાવું.
સ્ટોક માર્કેટ એ એવી ગેમ છે ને જેમાં તમને એક વાર આવડી જાય ને તો પછી અન અર્ન જ થાય પૈસા, એમાં લોસ થવાની સંભાવના રે પણ એમાં આપડે થોડું આમ એટલું લાલચ કરીને નઈ રમવાનું.
થોડુંક એમાં નૉલેજ બી જરૂરી છે.
હા નોલેજ વગર તો એમાં રમાય જ ને.
એ જ મને તો એમાં બિલકુલ બી સમજ નહી પડે એટલે મેં એમાં પડું જ ની.
તો એમાં કેવું આવે બે વય નું આવે એક એક ઇન્ટરનેટ ટ્રેડિંગ અને એક આપડે અ શેર ખરીદવાના આવે બાય એન પુ પુટ. એમાં કેવું હોય આપે ઓલા કંપની ના શેર ખરીદા ટાટા કંપનીના તો શેર ખરીદીને હાલ આપણેેઈ પ્રાઇસ માં ખરીદી મૂકી ને તો એના કંપની ગ્રોથ કર ને એમ આપડા પૈસા વધે જાય.
હમ્મ.
એવું હોય. ફ્યુચર માટે કરવું હોય તો આપડે આલ શેર લઈને મૂકી દે ને તો આપડે એક બે વરસ ચેડિયાનું ઓમ વધારે પ્રોફિટ મળે.
હમ્મ. એજ.
હમ્મ, એટલે એમાં તો બહુ ડિફરન્સ છે.
તને ઇન્ટરેસ્ટ હોય ને તો તું એને ક્લાસ લઈ લેજો. થોડાક તારા સ્ટાર્ટ ટિંગમાં થોડાક પૈસા જશે પણ પછી તને સારું એવું મળી શકે.
હમ્મ, એ ક્લાસ એટલે એ લોકો ગેરંટી આપીને મૂકે કે તમને આવડશે નહીતર પૈસા પાછા.
હમ્મ, ની અમુક જગ્યા અમુક આમ મતલબ આવું વસ્તુમાં તું ક્લાસ લઈને તો સારું બી છે. અમુક સ્કીલસ જે તારા પર મતલબ તને ઇન્ટરેસ્ટ હોય ને જો મેં તને કહું ને તને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને તેમાં તું વધારે ધ્યાન આપ. તને સ્ટડીમાં ઇન્ટરેસ્ટ નહીં હોય ને, તું તે બીજું કરી શકે તેવું હોય ને, મતલબ. એ બી જોવાનું કે, ફ્યુચરમાં એનું શું થશે, લાઈક એનું કંઈ ફ્યુચર છે કે નહીં મળે. ને પછી જો તને એમાં ફ્યુચરમાં બી હોય ને ત્યારે ચા ચીસ તો પછી તું એ શીખી શકે.
હા, કરરેક્ટ રાઈટ વાત.
હમ્મ.
તેમાં તો બહુ, એ તો મારે ક્લાસ લેવાના જ છે. મારા પેરેન્ટ્સને નહીં ખબર કે, મે સ્ટોક મા મેને આ ટેન્થની છુટ્ટી પડી હતી ને, ત્રણ મંથ.
હા.
ત્યારે મેં તે જ શીખ્યું હતું.
બરાબર.
હમ, મારા ફ્રેન્ડ મને. ઇન્ફોર્મેશન આપી કે, આ વિસ્તારમાં આવવું હોય, પછી મેં યુટ્યુબમાં સર્ચ માર્યું, ગુગલમાં સર્ચ માર્યું. બધેથી ઇન્ફોર્મેશન નામે લીધી, પછી. પછી મને ખબર પડી કે, આમાં આવ રીતે આવું થાય, આવી રીતે આવું થાય.
બરાબર છે.
હમ. બિઝનેસ એમાં ખુદ નો બિઝનેસ કરી શકીએ આપણે.
હા. તું પછી કોલેજ કરવા ક્યાં જઈશ, મતલબ? તારા એરિયામાં જ કશે રહેશે કે પછી, કશે અબરોડ જવું છે કે પછી? આ આ મતલબ કોઈ બીજી-બીજી સિટીમાં જવું છે.
ન મારા એરિયામાં જ કોઈ થર્ટી ફાઈવ કિલોમીટર છે, બીજી કોલેજ.
અચ્છા.
હમ, નજીક પણ કોલેજ છે, પણ તેમાં એટલો ઇન્ટરેસ્ટ નહીં.
હા, બરાબર છે.
હમ.
તો શું કરશે એ કઈ વિચારી રહ્યું છે તે એ?
હમ, એવો વિચાર છે કે, નોકરી લઈ ને પછી. સ્ટોક માર્કેટ જ કરવું છે, આઈ મીન કોલેજ? કોલેજ પટ્યા પછી, કોલેજ આવું ત્યારે જ ચાલુ કરી દેવું છે ક્લાસ લેવાનું તો.
બી. કોમ નહીં કરતો તો, બીજું કંઈ બી કરી શકે.
હમ.
બી. કોમ એકદમ કોમન થઈ ગયું છે, બધા એજ કરતા રહે છે. તો કંઈ નવું કરવાનું.
હમ, અપગ્રેટ સ્કીિલ, અપગ્રેડ. હાલ તો ટેકનોલોજી બધું, મોબાઈલ, એઆઈ એ આ ગયો ને.
હમ, એક